કેમ છો? મજામાં.
હા, મસ્ત એકદમ. જય શ્રી ક્રિષ્ના. તો હું શું કેહેતી હતી? હાં મારાં હસબેન્ડ પણ અમે કશે પણ જઈએ ને તો બ તું બોટલ પર ને કઈ પેકેટ પર ઈન્ગ્રીડિયંન્ટ વાંચીને જ લેય છે. ને પેલા તો અમે માયોનીસ ખાતા તો અવે એમાં જોયું છે, ને બો ઓઈલ હોય છે. ને પામલે આટલું બધું તો બધું બંધ કરી દીધું છે.
ઓમ તો સારું કહેવાય પણ હું તો કોઈના ઇન્ગ્રેડિયન્ટસ નથી વાંચ પણ જેમ બને એવ આપડે પ્રયત્ન કરીએ કે જે ઘરનું બનાવીને ખાય પણ એમ તો આપડે અહીંથી જો લઈ જશું કે સેવ કે ગાંઠિયા પને અને ગુજરાતીના રેડીમેડ ભાવશે ભલે ઘરે બનાવશું તો એમાં તો વા તી જ નથી પણ બધા કે જ છે, કે બધી જગ્યાએ કે ત્યાં હોય કે અહીં હોય બધામાં નેવું ટકા પામ ઓઈલ છે.
હા.
પામોય ભરપૂર છે, કારણ કે તો જેમાં ઓલ ખોરું ના થાય ખોરે નહી અને વાસના બેસે પામોઈલ નાખો એટલે બે ચાર છ મહિના વાસના બેસે
હ હ.
હા એવું થઈ જાય એટલે એમ તો જે એના આપણે અંદર શું છે, એ બધું વાંચવા બેસીય ને તત્વો તો તો પછી તો બો વધારે થઈ જાય તો તો બાર ન પેકેટ નહી લઈ શકીએ આપણે
હ ના અમારા હસબન્ડ જ છે, ને એટલે તે ટેવ જ છે, વાંચે છે. પછી બીજી વાર ખબર હોય ને કે આમાં આજ લઈએ છે, તો પછી સેમ જ વસ્તુ લેય છે. એટલે વાંચવાની જરૂર ના પડે પેલે એક વાર ખબર પડી જાય કે આ કંપનીમાં આવું આવું થાય છે, તો ની લેવાનું બાકી જે પ્રોડક્ બધા અંદર સારા હોય તો તે જ લેવાનું એમ ને મને પણ એમ જ કેય છે. કે ના વાંચીને જ લેવ મને પણ એને ટોકે છે.
હ આમ તો બોવ સારી આદત છે, સરસ ટેવ છે, પણ આમ તો જોયું ને હવે તો હું કહીશ કે માયો નીસ, દહી અને ચીઝ ચીઝ ની સ્લાઈસ અ પ્રોટીન સભર છે, છોકરાઓને એટલું પ્રોટીન નથી મળતું હવે એક બે જગ્યાએ અ જોયું એટલે આખા વિડીયો તો જોયા જ નહી કે ચીજની સ્લાઇસ કેવી રીતે બને છે, તો તમે એને કોઈ દિવસ નહી અડો અને તમે શાકાહારી હશો તો તો ક્યારેય નહી અલોતો અમે તો બધા શાકાહારી છીએ.
અચ્છા ત
તો એ મેં વિડીયો જોયો જ નહી એ બે ત્રણ વર્ષ પેલા આવતોતો અડધો જ જોયો ચીજની સ્લાઈસ કેવી રીતે બને છે, તમને ખબર પડશે જો તમે શાકાહારી છો તો બંધ કરી દેેશો મને તો ભાવે જ નય પણ છોકરાઓ તો શું ખાસે શું એવું થઇ જાય છે.
ચીઝ વગર તો એમને તો કઈ ગમે જ નહીં એમને પરાઠામાં પણ ચીઝ જોઈએ પીઝામાં પણ ચીઝ જોઈએ સેન્ડવીચમાં પણ ચીઝ જોઈએ બધું આ બધામાં જોઈએ આપેલું મેં વચ્ચે ફ્રેન્કી એટલું મસ્ત બનાય્યું હતું. અંદર એટલું મસ્ત ફ્રેન્ચ ફ્રાઈઝ નાખ્યું હતું કટલેસ નાખી હતી ચટની લગાડી હતી તો પણ એમ કે ચીઝ નાખો તો જ હું ખાઈશ નહી તો નય ખાઈશ
અયાં બનાવી એટલે પછી એની પાતળી પાતળી રોટલી કરી કે કેવી રીતે
હું હા પાટલી પાટલી રોટલી કરીને જ એમ તો મેં જે રેસીપી જોઈ હતી એમાં મેદાની રોટલી હતી પણ મેં તો ઘઉંની અ જ હા એજ એજ રોટલી બનાવી તો અંદર બધું ચ ની લગાડી દેવાનું બધું સોસ છે, અને પછી ગ્રીન ચટણી છે, લસણની ચટની છે. પછી કટલેસ અંદર નાખી ફ્રેન્ચ ફ્રાઈઝ નાખી એટલું મસ્ત બધું જોઈ જોઈને એટલું મસ્ત બનાવ્યું તો હવે ચીજની શું જરૂર છે. તો ખાય જ નહી તો હવે પછી આપણે નાખવી જ પડે ને ચીઝ હમ્મ એટલે નાટક હોય તો પછી શું કરવાના યાર
ના તમારી વાત સાચી છે. બિલકુલ શું કરવાનું
શું કરવાનું કઈ ઓપ્શન ના બચે તો પછી
હા બાકી મજામાં બીજું શું શું બનાવો છો દાળ અને ખાટી મીઠી દાળ
હા હા આજે તો એજ મારા ભાભી ને શીખાડી તો બસ એખાય છે. બધા અહીંયા તો એમને પણ ઈઝી થઈ ગયું કે હા ભાઈ દાળ ભાત ખાય છે ને બીજું ખમણ લાવ્યા છે એટલે બપોરનું પતી ગયું. બાકી એમ તો બધું બોવ બધા બોવ બધું બનાવવું પડે શાક રોટલી પછી છોકરાઓનું અલગ શાક પપ્પા નું અલગ શાક મમ્મી તો મગ ને એ બધું જ ખાય. મમ્મી ને તો છે ને બધું બોવ એ છે કે હેવી હેવી ની ખાવાનું ફ્રાઈડ ની ખાવાનું મારા મમ્મી બોવ કેર કરે છે.
તો પછી એમનું શરીર પણ સરસ હશે.
શરીર પહેલાં વધારે હતું એટલે જ તો આવું બધું કરેલું છે હવે તો બહુ ઓછું થઈ ગયું છે.
પછી એમ સરસ એમ કર્યું હશે વજન બજન બધું બરાબર હશે.
હા હા ઓછું કર્યું છે હવે એટલે એમ ખાસું ઓછું છે.
હા એ સરસ વાત છે સાચી છે.
છે ને કેવું શાક ખાય એ ખબર આ આપણે સરગવાનું કેટલું મસ્ત છે એમ ટ ટોમેટોની ટ ટામેટાનું ગ્રેવીનું આપણે બનાવીને આ બધું બનાવી પણ મારી મમ્મી કઈ પાણી વાળું રસ હોય ને. એનાથી રોટલી ખાય તે પણ પેલું જુવારની રોટલી. ને બાજરીની રોટલી એ બધું જ.
એટલે ફેસને ચહેરોને ચામડીને બધું સુંદર હશે.
હા હા હા હા હા એકદમ હા એ બધું સારું હા તો પેલા હા ડોક્ટરે એમને એજ કીધું. કે જેમ જેમ ઉંમર વધશે ને તો તેમ તેમ તમારું વધારે શરીર જે હોય હશે ને. તો આગળ જતા બો જ બીમારી થશે. તો એના કરતા તમે પહેલાથી જ કેર કરો તો પછી જે ઘણા વખત થી મગ બાફ ફેલા ને એવુ બધું ખાય ને મેં એમનું જોવું ને મને તો ખબર નહિ ઉલટી આવે.
હ આવું બધું તો નહી ભાવે યાર.
હમ્મ
મે કીધું આવું બધું કેવી રીતે ખાય તો બોલા કે જીવા માટે ખાવું પડે વરી. મારે ડોક્ટર પાસે નથી જવું આવું કે તો પછી મે શું કેવું મેં કીધું એમ અંદર થી સારું જ છે કે ભાઈ હા સારા માટે જ છે.
હા હળે પાપા ઓયું
પપ્પા એકદમ ઓપોઝિટ બધું જ ખાય બધું.
સરસ સરસ ના મજા આવ્યું સાંભળીને. એટલે ઈ બે અગર બે જાય હોટલમાં તો મજા પડી જાય. અગર એ અપ તમે વિચારો આમ નહી જ જાતા હોય આપડા મમ્મી પપ્પા એક નય બે ને એક દિવસ એમ કેહેજો કે બેને કીધું. ત જોતી બેને બે જણા તમે એકલા હોત ટલમાં જાઓ અને શું તમે બે ઓર્ડર આપશે એમ.
મેં તમને કેવું ને તે દિવસે અમે બધા ગયા હતા મારા ભાઈ ભાભી એમના છોકરા મેં મમ્મી પપ્પ મ બધા જ ગયા હતા. તો મમ્મી હવે બધા જવાના તો મમ્મી એકલી થોડી ઘરે બેસે તો મમ્મી પણ ચાલે પણ શું કરે ખબર પોતાનું સાત વાગે જમીને પછી નીકળે છે.
અચ્છા પછી ત્યાં ના જમે કઈ.
ના નહી જમે એ થોડું ઘણું લઈ લીધું તો લીધું બાકી તો કઈ નહી. કા તો પછી લાસ્ટમાં આપણે કઈ ગુલાબ જામુન એવું કઈ મંગાવીએ. કા તો એવું કઈ મંગાવીએ તો એમાંથી થોડું લેશે.
થોડું ગડિયું પણ થોડું જ લે મતલબ એમ.
હા થોડું થોડું બાકી એમ નહિ કે
જેવી વસ્તુ છે હ. મને પણ એવી રીતે જ છે એમ સમય પર જમી લેવાનું જો ના આપો તો હ મોઢાની ચેન બંધ ના આપો તો ઠીક છે નહી ખાધું તો ઠીક છે. મને મારા બાજુ વાળા બધા પડોશીઓ છે જો એ લોકો પાર્ટી આપે ને તો એ મને હાથ પર છોડીને જાય કે પ્લીઝ તમે સમય પર જમી ના લેતા કારણ કે અમય સવા આઠ કે સાડા આઠ ચલો નીકળશું તો એમ ચાર ફેમિલી નીકળીએ તો પછી પોચતા પોહચતા નવ વાગે અને પછી આપડે હોટલમાં ઓર્ડર આપીએ એટલે ટાઈમ તો થાય એટલે હું મારું ઘરે જમી જ લઉં
અચ્છા એવું
હા હું સમય પર જમી લઉં એટલે હું તમારા મમ્મી ની બેન મમ્મીની બેન પણણી જે કયોય ના પણ ઉમર વધ તોય સાચવસે તો સરસ જ.
હા હા હા નહી પણ તમારું મને નહી ખબર હતી કે તમે આટલું એમ એટલે
ના હું બધું જમું પણ આટલું તમે સાડા નવ દસ કરો એટલે મારો ટાઈમ છે સાડા ચ્છા સાથે જમી લો અને મારો એ ભૂખ નો ટાઈમ હોય મારો એ ભૂખ નો ટાઈમ હોય જો હું ત્યારે ના જમું ને તો ઇટ્સ હ ઠીક છે ઠીક છે બસ નહી જમે તો પણ ચાલસે પછી સાડામા અને હોટેલમાં તો બધું હે અહ ભારી ભારી જ હોય બધું બધી વાનગીઓને બધું બારનું એ લોકો મને રીતસર હાથ પગ જોડીને જાય કે મહેરબાની કરીને તું ના જમતી આ વેલું કરી લેશું આપડે વેલું કરી લેશુ એટલે હું પણ હાચીજ છે. પછી એને ખબર છે કે તમે તમારા મમ્મી નું કેમ કહો છો એટલે જરાક જરાક નામ ખાતર લો પ્લેટ લોઉ બધું લોઉ જરાક જરાક નામ ખાતડ કે અડધા મા પણ અડધી આજે આપણી નાન હોય કે હા હું જમું છું તમે જમો
હમ્મ તો આદતો સારી છે. મારા મમ્મી ની પણ આદત સારી છે.
હા સારું છે ને એટલે તમારી બોડી એટલ લી સારી છે મેં એજ વિચારું કે તમે તો એટલે મારે ઉંમર ના જ હશો ને મારાથી કા તો બાર ચાર પાંચ વર્ષ વધારે હશે. તો બીજું શું પણ તમારી બોડી બહુ સારી છે.
ચાર પાંચ વર્ષ તો આરામ થી હશે.
હા એજ ને તમારું સારું છે. હ બોડી મને તો ગમે મેં તો. ફુલાઈ ગઈ છું. ખબર અહીંયા મમ્મી ના ઘરે આવી આવીને. બધું એ લોકો ન ખાયને હવે મરે પણ લાગે છે. કે કેર કરવી જોઈએ યાર.
ના ના ભલે એવું નહીં કે મમ્મી જેવું છે. કરીએ પણ તમારા મમ્મી ની આદત સારી છે. ઉમર હિસાબ થી બધું સરસ વજન ને બધું અ ચહેરો પણ સુંદર લાગે સે ઠીક છે. મને સરસ સ્વાગત છે. આજે આપણો ટોપિક સરસ નીકળ્યો.
હા એજને ને મારા ભાઈનું તમે સાંભળશો ને તમે હસશો. મારા ભાઈ ને તો પપ્પા જેવી તો આદતો છે. જ. પણ અ એક્સ્ટ્રા પણ આદત છે. એટલે પેલું ચટણીનું બધું બહુ એની શોખ છે. ચટણી, અચાર તે તો અમે પપ્પાને નહીં આપે મમ્મી તો પપ્પાને બોહ નહીં આપે. આ ચટણી ને અચાર જે બધું વાયુ કરે ને આપણા શરીર ને તે બધું વસ્તુ નહી આપે. પણ છે. ને મારા ભાઈ ને આવી બહુ આદત છે. તે તો છે. ને એટલે માંગે છે. એટલે એને જોઈએ જ એટલે જોઈ એટલે નહી આપે ને તો બોહ એટલે છે ને ગુસ્સો કરે. તો પેલું બધા કેટલા ટાઈપના અહીંયા ડાઇનિંગ ટેબલ પર અથાણા પડ્યા છે બાપરે. મુરબ્બો છે, કેરીનો અચાર છે ખબર ની કયા-કયા અચારો છે બધું એને જોઈએ જ.
હમ્મ બધા અથાણા જોઈએ જ એમ.
બધા હ તે અ વરસાદની સિઝન માં પણ આવું બધું થોડી ખાવાનું હોય. તો પણ આને બધું આવું બધું છે.
મે બે હાજાર દસ માં કરાયવું તું આજે પેલી વાર ત્યાં ગઈ તી. અને હા બે હાજાર અગયારમાં. એટલે જ જ્યાં સુધી મારી ટિકિટ થાય તો અચાનક આ બાયપાસ કરાઇવું. આટલા વર્ષો હત હમણાં શાંત થઈ ગયા પણ એમને બધું જોયે. એમ એમ કેશે કે નઇ મરવાનું હશે ત્યારે મરશું પણ મને એમ. ખાવા પીવામાં બરાબર જોશે એમ તમારું ફીકું ફસોડું નય જોયે મને.
હા તો પછી ક્યારે એવું થયું એમને.
અ બે હજાર બાવીસમાં.
અચ્છા એવુ.
આપડે કોરોના પછી અઇયા અમે આવ્યા. કોરોના પછી તો અઢી વર્ષે આવ્યા અમે બે હાજર ઓગણીસ મા આવ્યા તા પછી વીસ માં જૂન જુલાઈ આવતું એકવીસ માં પણ બધું શાંત પડ્યું એટલે અમે બે હજાર એકવીસ અ અ સ્કૂલ તો ઓનલાઈન હતી. શાળા તો બધી ઓનલાઈન હતી તો પણ પછી અ દિવાળીની પેલા આવ્યા. એટલે હું દીકરી દીકરો બધું સરસ રોકાણ અને પતિ દેવ એક મહિના. ત્યારે પણ સારી રીતે તે મળ્યા પછી અમે બે હજાર બાવીસ માં ત્યાં પોચ્યા ને જાન્યુઆરીથી. આ કોરોના નું શું અસર વધારે આવી ગઈ ખબર ના પડી. હમ્મ એટલે પછી એમને એ એની પેલા બાયપાસ કરાયવું તું પણ આમ શરીર એમ એમનું અહ ચાલવાનું બઉ રાખતા. વજન એમનું અહ તમે જોવ તો તમને એમ થાય કે સરસ સ્લિમ એન્ડ ટ્રિમ એમ સરસ. ચાલવાનું બઉ રાખતું તુ પણ એમ જોએ ખાવાનું. હ પાપડ ચટની તીખું બધું એ કે કે મરવાનું હશે ત્યારે મરશું અમે કઇએ ને જ્યારે તાજુ તાજુ થયું એટલે કે બાયપાસ સર્જરી થઈ આની. ખાવાનું રદય માટે આ નઇ ખાવાનું ના આટલું મારે નથી જોતું. એલોપથિક ખુસલોમાં નઇ ખાવાનું એમ જ હમ્મ.
મારો ભાઈ પણ એમ જ કેય કે હું તો હજુ નાનો છું અત્યારે મને કઇને કો મારી ઉંમર થોડી વધારે થશે ને ત્યારે હું જાતે બંધ કરી દઈશ પણ આ આદતો ની જાય ની જાય. હા, હમારથી નાનો છે. તો એમ જ કેય કે આ પણ આવ આવું કઈને જે ચ બધું ચસ્કું હોય ને ખાવાનું તે ના જાય. કઈ પણ ઉમર
હા જેને ચસકો મને છે ને એકચુલી નથી ચસકો. હમ્મ એટલે ચસ્કો છેજ નહીં અને હા. આપડો કપાઈ જશે હ ફોન. ને આપડે આ પાછો ટોપિક ખોલશું ભલે સાંજે નવરા પડીએ કે.
હલો.
હા ભલે.
હા ક્યાં થઈ ગયો ટાઈમ તો પછી મન દેખાતું નથી.
હા એટલે બસ એક એકાદ સેકન્ડ માં કપાઈ જશે એટલે પછી વાત કરીએ સરસ આ ટોપિક ઉપર.
હા, તો પછી તમે કરો છો?
હા, પછી સાંજે કેમ જોઈએ.